હલો
અવાજ આવે છે મિત્ર
હા મિત્ર આવે છે વાત તમાર
કેવું ચાલે છે મિત્ર
બસ સારું છે મજામાં તમે
બસ મજામાં શું કોલેજ ચાલુ થઈ ગઈ.
હા કોલેજ ચાલુ થઈ ગઈ છે પણ હજુ થોડાક દિવસોમાં સારી રીતે ચાલુ થશે હજુ થોડુંક કામકાજ ચાલે છે.
હા હા હા વાત બરાબર છે તમારી તો આજે મિત્રો હું એક ટોપિક વિશે માહિતી માગવા આવ્યો છું તો તમે થોડું નોલેજ આપશો.
હા મિત્ર ચોક્કસ.
અનુભવ તો આપણને ખબર જ છે કે આજકાલ ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ખુબ વધી ગયો છે પહેલા લોકો કોઈ વસ્તુ ખરીદવા માટે બજ જતા હતા પરંતુ હવે જોઈને તો મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા જ ખરીદી કરી શકે છે સાચું કહું તો થોડા દિવસો પહેલા મેં ઓનલાઈન એક બેગ મંગાવી હતી ઘરે બેઠા ઓર્ડર આપ્યો હતો અને થોડા દિવસોમાં ડિલિવરી પણ આવી ગઈ. આ અનુભવ મારા માટે ખૂબ જ સારો હતો તો તમે એવું કશું ઓર્ડર કર્યું છે ઓનલાઈન.
ટલા અનુભવો છે મે પણ આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે કારણ કે ઓનલાનોપિંગ ખુબ જ વધી ગયું છે આજે લોકો ઘર બેઠા કપડા મોબાઈલ પુસ્તકો ઇલેક્ટ્રોનિક કરિયાણું અને અન્ય ઘણી વસ્તુઓ ખરીદી શકે છે જારે મેં પણ એક વસ્તુ ઓર્ડર કરી હતી. કે મેં પણ કપડા ઓર્ડર કર્યા હતા જારે મેં સામાન્ય એક બજાર માંથી કપડા લીધા અને એક ઓનલાઈન શોપિંગ તો બંને માંથી કઈ અલગ જ હતું કારણ કે જે રીતે ઓર્ડર કર્યો હતો અને જે કપડાની પ્રાઇસ હતી એના એમાં જવા જઈ અને જે કપડાની ની પ્રઇસ અને એનું જે બ્રાન્ડ હતું એ એકદમ સારું હતું તો મને પણ આનંદ થયો. ઓનલા શોપિંગ પણ ફાયદા છે ઘણા બધા છે.
હા તમારી વાત તો સાચ છે અને મને તો સૌથી સારી વાત એ લાગે છે કે ઓનલાઈન ઘણી બધી વસ્તુઓ એક જ જગ્યાએ જોવા મળે છે. બજારમાં ઘણી દુકાનો માપ ફરવું પડે છે પરંતુ એવું ઓનલાઈનમાં નથી જ્યારે ઓનલાઈન થોડા જ મિનિટોમાં ઘણી વસ્તુઓ જોઈ શકાય છે ઓનલાઈન શોપિંગમાં કપડા પુસ્તકો ઇલેક્ટ્રોનિક ઘર વપરાશની વસ્તુઓ અને અનેક વ ઉત્પાદનોની સરળતાથી મળી જાય છે ગ્રાહકો વિવિધ બ્રાન્ડ અને ભાવની સરખામણીમાં કરીને પોતાની જરૂરિયાત મુજબ વસ્તુ પસંદ કરી શકે છે. તો એ વસ્તુ એકદમ આપણને સરળ રીતે મળી મળી શકે છે કારણ કે હવે જોઈએ તો ફ્લિપકાર્ટ છે. પછી જીઓ માર્ટ છે. પછી મેટો છે બધી ખાવાની વસ્તુ હોય કે પછી જીવન જરૂરિયાત વસ્તુ હોય એ ઓનલાઈન આપણને ઘરે બેઠા સરળતાથી મળી શકે છે તો એમાં તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન ઘણી વેબસાઇટ અને એપ્લિકેશન પર ખૂબ છૂટ આપી હોય છે એટલે કે ઓફર આપે છે તેના કારણે ગ્રાહકોને ઓછા ખર્ચે વસ્તુઓ ખરીદવાની તક મળે છે અને ઘણા બધા ગ્રાહકો એના લાભ લે છે. તો શું તમે કોઈ એવી ઓફર વિશે સાંભળી શકો છો.
હા મિત્ર તમારી વાત સાચી છે કારણ કે આ સમયમાં જોઈએ ને તો જયારે પણ કોઈક તહેવાર આવે છે તો ઘણી બધી એવી જેવી રીતે તમે કીધો ઓ કે. ફ્લિપકાર્ટ મીશો. જ માર્ટ છે એવી બધી પર એટલી બધી ઓફરો આવે છે. કે એ ઓફરના લીધ લોકો આજુબાજુના દુકાનોને રેવા દે છે ત્યાંથી ખરીદી નથી કરતા. પરંતુ જે ઓનલાઈન ઓર્ડર જે ઓફરો મળે છે એમાંથી જ કેટલાક બધી ઓર્ડરો કરે છે અને ખરીદી કરે છે મોટામાં મોટી ખરીદી ત થતી હોય છે ઓનલાઈન શોપિંગ ન સૌથી મોટો ફાયદો એ છે કે સમય બની બચત થાય છે પેલા કોઈ વસ્તુ ખરીદવા માટે બજારમાં જવું પડતું અલગ અલગ દુકાનોમાં ભાવ પૂછવો પડતો પણ આ સમયે તો ખાલી આપણે તંજ અનેક વસ્તુઓ અને ભાવ પણ સારી રીતે જોઈ શકીએ છીએ.
હા તમારી વાત છાચી છે મિત પરંતુ ઓનલાઈન શોપિંગમાં કેટલીક મુશ્કેલીઓ પણ હોય છે. તો એ જોઈએ તો કેટલીક વખત ફોટામાં દેખાતી વસ્તુ તું અને વાસ્તવિક માં વસ્તુ જે દેખાય હશે. એનામાં બહુ ફરક હોય છે મિત્રો. કારણ કે ક્યારેક ખોટી વસ્તુ આવી જ અથવા ડિલિવરીમાં થોડું મોડું થઈ શકે. છે તેથી ખરીદી કરતા પહેલા પ્રોડક્ટની માહિતી અને ગ્રાહક લોકો ના અભિપ્રાયો ધ્યાનથી વાંચવામાં આવતા જોઈએ. તો એ વસ્તુ આપણને ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે અને બીજી મેન વાત કે ઓનલાઈન પેમેન્ટ તો આપણે ઓનલાઈન જે પેમેન્ટ કરીએ છીએ તો એમાં ખુબ વધુ જોખમ પડી રહેલું છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરી દીધા બાદ આપણો ઓર્ડર ના આવી શકે એનું પણ જોખમ હોય છે અને ખોટી વસ્તુ આવી શકે કે એનું પણ જોખમ હોય છે તો જેમ બને તેમ આપણને કેશ ઓન ડિલિવરી ધ્યાનમાં લેવું જરૂરી છે તો તમે શું કહીશો એ વિશે.
હા મિત્ર તમારી વાત સાચી છે કેમકે ઓનલાઈન શોપિંગમાં કેટલાક ઘણા બધા નુકસાનો પણ છે કારણ કે આપ મોબાઈલ માં તો જઈ શકીએ. કે આ વવસ્થા આવી છે કે તે વિશે પરંતુ જયારે આપણે આવે તો એવી જ એવી જ વસ્તુ આવશે એનું પણ ન હોતું નથી. કોઈ પણ. વસ્તુમાં એટલું બધું પેલું હોતું નથી કે જે રીતે આપણે વિચાર્યું હોય એવી રીતે આવતું નથી જે મંગાવ્યું હોય એનાથી અલગ આવી જાય તો પછી જે એની બ્રાન્ડ હોય એનાથી અલગ આવી જતું હોય તો એવા કેટલાક બધા નુકસાનો પણ છે અને તમે કીધું એ રીતે જે રીતે આપણે ઓનલાઈન પેમેન્ટ કરવા કરવાનો જે ઓપ્શન છે એના કરતા કેશ ઓન ડિલવરી એ સારું પડે છે મેં તો હંમેશા જ્યારે પણ ઓર્ડર કરુ છુ તમે ખાસ કરીને કેસ ઓન ડિલવરી નું જ રાખું છું કારણ કે આપણે જયારે હામે વસ્તા આવેને પછી પૈસા આપીએ તો એ ક વાત અલગ છે પરંતુ આપણે ખરીદી કરીએ ત્યારે જો. પેમેન્ટ કરી દેતા હોય તો પછી થોડુંક અઘરું આપણા માટે છે.
હા તમારું તમારી વાત સાચી છે. અને એનાથી જો કઈ ઉપાય હોય. તો એ માત્ર આપણેે જોઈએ તો ઘણી બધી ખોટી મતલબ ફ્રોડ એપ્લિકેશન હોય છે વેબસાઇટ હોય છે અથવા અંગત માહિતી ભરવી પડે છે તો એ બધી વસ્તુથી આપણને સાવચેતી રાખવી પડે માત્ર વિશ્વસનીય એપ અથવા વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ વાત એ છે કે પોતાની બેંક માહિતી છે ઓટીપી છે અથવા પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા જોઈએ સુરક્ષિત રીતે ખરીદી કરવાથી છેતરપિંડી થી બચી શકે. છે મ્રો કારણ કે ઘણા બધા એવા ફ્રોડો થઈ જાય થઈ રહ્યા છે અને જોવા મળે છે તો એનાથી આપણને એક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને મને તો પુસ્તકો ઓનલાઈન ખરીદવાનો ખૂબ જ એટલે કે ખૂબ જ અનુભવ થઈ રહે છે ઘણી બજારમાં ન મળતા પુસ્તકો પણ ઓનલાઈન જ મળી જાય છે. એ વાતનું પણ મને બહુ ગર્વ છે અને હું હંમેશા પુસ્તકો ખરીદું છું ઓનલાઈન જ તો તમે કશું પુસ્તકો ખરીદ્યા છે હજુ સુધી
હા મિત્ર મને ખાસ કરીને એટલો બધો પુસ્તકોનો શોખ તો નથી વાંચવાનો પરંતુ મેં પણ અમુક પુસ્તકો ઓર્ડર કરી છે જે રીતે આપણે કપડા અને એવું મંગાવીએ એના કરતા પુસ્તકોની કઈ વાત જ અલગ છે કારણ કે જે પુસ્તકો હોય છે એમાં અમુક આપણે જે રીતે મંગાવી છે આવે છે અને સારી રીતે એનો ફાયદો પણ થઈ રહો હોય છે અને તમે કીધું એ રીતે શીખે અમુક ઘણી બધી એવી ખોટી એપ્લિકેશનો ફોટ હોય છે જેનાથી આપણે બચવું જોઈએ અને જે વખતે આપણે ઓર્ડર કરતા હોઈએ છે તો આપણે પૂરેપૂરે ધ્યાનથી અને એની પેલા છ ચકાસણી કરવી જોઈએ કે શું આ વસ્તુ ખરેખર સાચી છે કે શું આ વસ્તુ પર ખરેખર લોકો એ વધારે ખરીદી કરી છે એ બધું આપણે જોઈને અને પછી જ એની ખરીદી કરવી જોઈએ. કારણ કે આપણે ખરીદી પાછળ કઈક પચ પૈસા ખર્ચે છીએ તો એનો પણ આપણે લાભ થવો જોઈએ તો એવી રીતે આપણે ખરીદી કરવી જોઈએ.
હા હા બિલકુલ અને જોઈએ તો ઓનલાઈન શોપિંગ ખુબ જ સમય બચાવે છે આપણનો વધુ વિકલ્પો આપે છે અને ખરીદીને સરળ બનાવે છે પરંતુ સાથે સાથે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. યોગ્ય માહિતી અને સમજદારી સાથે કરવામાં આવેલ ઓનલાઈન ખરીદી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ટેકનોલોજી એ ખરીદીનો એક સરળ બનાવી શકે છે સુરક્ષા ઓનલાઈન શોપિંગ સમજદાર ગ્રાહકની ઓળખ છે તોઓ એ તો થઈ જ રહેશે પરંતુ તમે આટલો જે દસ મિનિટનો ટાઈમ આવો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્ર ધન્યવાદ
તપાર